હા મજામાં
હોવ મજામાં
અવાજ આવે છે, મારો ક્લિયર
છો
બસ એકદમ મજામાં એકદમ
શૂ કરતા હતા
હલો
હલો હલો હ હા મને આવે છે, તમારો અવાજ તમને આવે છે, મારો અવાજ
હા હા હવે એકદમ ક્લિયર આવ્યો બોલો બોલો શું આજે કયા નવા ટોપિક ઉપર વાત કરીશું કઈક તમને ખ્યાલ છે તમે આઈડિયા છે,
મારો વિચાર હતો કે હું તમને પૂછું કે આપડે તમને કે કેવા પ્રકાર નો ખોરાક વધારે પસંદ છે, એના વિશે આપણે વાત કરીએ
હ એ પણ સારો વિષય છે અને મનગમતો વિષય છે મારે તો.
હા એ તો કે તમને કેવા પ્રકારનું ખાવાનું સૌથી વધારે ગમે છે.
અહ એમ જોવા જઈએ ને તો આપડું ગુજરાતી જમવાનું જે હોય તે સૌથી સારું. અને બીજું કે અહ જમવાવામાં છે તે હવે બધા વે સ્ટર્ન ને બધી ઘણી આઈટમો આવી ગઈ ફાસ્ટ ફૂડને આ કે તે. પણ જો ખાવાનું માનીએ ને તો સૌથી પને બેસ્ટ પેલા નંબર ઉપર આવે તો સાઉથ ઇન્ડિયન ઢોસા અને એવું વધારે ગ પછી જો જોઈએ તો જો થાળી જમવાની કે એવું હોય તો તેમાં ગુજરાતી મતલબ બેસ્ટ બધાથી એનામાં શાકભા દાળ-ભાત, શાક રોટલીને એવું હોય તો બેસ્ટ બાકી પંજાબીને એવું ખાવું હોય તો એ ક્યારેક મતલબ ચાખવુ હોય મતલબ એક મહિના બે મહિનામાં એક વખત ગયા હોય ખાઈએ તો ઠીક છે, બાકી પંજાબીમાં ઓકે ઓકે એમ. દેશી ખાવાનું સૌથી વધારે ગમે.
હા, એ વાત તો તમારી સાચી જ છે કે દેશી ખાવાની મજા આવે પણ મને થોડુંક ઓછું પસંદ છે કારણ કે અંદર એમાં જે આપડે કઠોળો ને બધું આવે છેન તો એ થોડુંક ઓછું પસંદ છે, જેમ કે હવે ચણાનું શાક છે કે પછી વાલોનું શાક છે આ બધું લીલોતરી ને ક-કઠોળ એવું ઓછા ભાવતા નથી બવું અને પાછું કે હોટલોમાં ને એમાં જોવા જઈએ ને તો કોઈ ફિક્સ સબ્જી જ હોય જેમ કે હવે શેવ ટામેટાનું શાક છે પછી છોલે નું શાક તો તમે જોવા જાવ તો છોલેનું શાક ભાવ છે અન ચણાનું શાક નથી ભાવતું. ફર્ક એટલો હોય છે પેલા નાના ચણા હોય છે અન આ મોટા ચણા હોય તો પણ આવું હોય છે મને ખબર નથી પડ તી કે શું કારણ છે આનું.
હા, મને એ છોલેનું ને એ ચણાનું શાક ઓછું ભાવે એનામાં શું છે કે બધી એ કદમ એટલું બધું ના ભાવે. એમાં હવે આ જે ગુજરાતી જમવાનું છે ને એમાં તમારી બાજુ જે અ રસાવાળા શાક બનાવેને એ મને સૌથી વધારે ગમે. અમે એક-બે વખત અમારા રિલેટિવ છે અહીંયા મતલબ નડિયાદથી આગળ કપડવંજ કંપા-કંપાવન છે એ લોકોના મતલબ મેરેજમાં ગયો તોન તો ત્યાં રસા વાળા શાક મેં ખાધા હતા તો શું આમ ટેસ્ટ આવે, એજ શાક જયારે અમે અહિયા દક્ષિણ ગુજરાતમાં બનાવીએન તો અહિયાં એજ શાક નો એ ટેસ્ટ નહી આવે જ્યારે અહિયાં બધા લીલા શાકભાજીને એવા વધારે બને તો અહિયાં જે શાકભાજીનો ટેસ્ટ આવે ને તે બાજુ ત્યાં નહીં આવે એટલે મને તો એ રસા વાળા શાક જે છે ને તમારે ત્યાંના એજ સૌથી વધારે ભાવે.
હા, એ વાત તો તમારી સાચી હશે બધાની પસંદ અલગ અલગ હોય અને પાછું કે આપડી બાજુ જે મળતું હોય એ આપણને થોડુંક ઓછું જ પસંદ હોય. જ્યારે આપણને બારનું વસ્તુ હોય એ વધારે પસંદ આવ, ઓમ જોવા જઈએ તો.
હા, એજ ને. હવે બીજું કે તમારે ત્યાં હા.
લખાતા ઓમે રોજ ખાવાનું
હા, ને તમારે ત્યાં છે તે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
શિયાળામાં તુવેરનાં ઠોઠા ને એવું બધું મળે તે તમે ખાધું છે કોઈ દિવસ? મેં તો નામ સાંભળ્યું છે. એક વખત અમારે અહિયાં મતલબ ઘરે બનાવ્યું હતું પણ ‌‌ અ કેવું કે એસી ટકા જેવું ભાવ્યું અને વીસ ટકા જેવું ન ભાવ્યું એમ એસી-વિસ જેવું હતું કારણ કે તુવેર ના ઠુંઠા એટલે સુકી તુવેર માંથી ને લીલી તુવેરને મિક્સ કરીને બનાવ્યું હતું એટલે એ પ્રોપર લગભગ ઉત્તર ગુજરાતનો ખોરાક છે તો એ
હા અને સૌથી વધારે શિયાળામા ખવાય છે અમારે ઓમ ઘરે હજી સુધી બનાવ્યું નથી તુંવેર-ઠુઠાનું પણ અમારી લાઈનમાં છે ને તો અમે જે આપડે સાયન છે ને એને સાંજનો પ્રોગ્રામ બનાવે અને બ્રેડ ને જલેબી ને એવું બધું તૈયાર લઈ આવી દે લઈ આવે અને તુવેર-ઠુંઠાનું શાક હોય ને જે ઘરે જાતે બનાવે.
બરાબર છે તમે ચાખ્યુ છે? તમે ચાખ્યુ છે? બરાબર કેવુ લાગે એટલે તમને કેવુ ભાવે કે ના ભાવે?
ભાવે મજા આવે છે ઓમ કઈ કઈ વાંધો નથ ખુબ જ સારું શાક હોય છે.
હાઅ
એટલે આમાં શું છે કે તમે કેવો કે તમને ભાવે છેકે નથી ભાવતું તો એના પરથી મને ખ્યાલ આવે કે કેવો ટેસ્ટ હશે એનો
હ એટલે જો મને તો બઉ ભાવે છે. કારણ કે અને મેં બે ત્રણ વાર ખાધું છે. અને ખુબ જ પસંદ આવે છે ખાવું ખાવાનું એ.
હા એટલે તમને રસા વાળા શાક વધારે ભાવે કે પછી સુકા જે શાક હોય ને કઠોળ ના બનાવે. તો પછી અમુક બીજા સૂકા શાક હોય તે ટાઈપ ના.
એટલે એટલે મને ઓમ જોવા જઈએ ને તો જો બધા પ્રકારના શાક ભાવે જ છે પણ હેને અમુક કઠોળો અને લીલા શાકભાજી હોય તો એને છોડીને બધા ભાવે છે અને પાછું કે જો કેવી છે તો વટાણા છે પછી વાલોર છે પછી આ ચણા છે પછી બીજા બધા પણ હજી ઘણા શાક છે કાળેલાનુંન ટીંડોળાનુંન આવા બધા સાકો ના નામ જ સાંભળાય છે અમારા ઘરમાં તો બનતા નથી બહુ. કારણ કે. કોઈને ભાવતાનેના ભાવે એટલા માટે પછી કઈ શાક બને જ નહી અમારે ફિક્સ શાક જ હોય. જેમ કે આપડે ડુંગળી બટાકા છે. પછી ટામેટા નું છે. સેવ ટામેટા. પછી ડુંગળી ટામેટા. પછી આ છોલેેનું છે. દાળનું શાક છે હવે જો ચણાની દાળનું શાક આવે ને તો તે. મને સાક ને રસા વાળું હોય ને તો ખુબ જ મજા આવે બરોબર. અને જયારે ચણાનું શાક હોય તો, ચણા શાક નથી ભાવતું હવે એનું શું કરવાનું કે. પેલા મરે એટલું જ ને ખાલી. ચણા નુ જે ચણા હોય એને અડધા તોડેલા હોય એટલે દાળ થઈ જાય. તો હવે ચણા ની દાલ નુ શાક ભાવે છે ચણા નુ શાક નથી ભાવતું બોલો શું કરવાનું.
એ તો છે જ અમારે અહીંયા પણ અમને ચણા નુ કાળા ચણા નુ જે શાક બનાવે ને તે ના ભાવે. હમણાં કાલે કે પરમ દિવસે ચણા ની દાળનું શાક બનાવ્યું હતું તે પણ આ મેડમ આયા એટલે ત્યારથી મતલબ ચાલુ થયું પેલા તો ના બનાવતા હતા તો એ બનાવ્યું તો એ મતલબ બધાને ભાવ્યું પછી અ મગ ભાત બનાવ્યા હતા એક દિવસ તો અમે તો અહિયાં મતલબ કોઈ દિવસ અમે નામ પણ પેલી વખત સાંભળ્યું કે મગભાત પણ આવે એવું તો અમને એમ કે કઈક આઈટમ હશે એ રીતે બનાવ્યું હતું પણ ખબર નઈ હવે થોડુંક ઓછો મેર પડ્યો અમને અ એનામાં શું હોય. એ ખબર નય કારણ કે એમાં મગ નું શાક ના કે ને તો ભાતમાં જે મતલબ પ્રોપર ટેસ્ટ આવે ને તે નહીં આવ એટલી મતલબ લુખી લુખી લાગે ભાત એવું લાગે.
હા એટલે થોડીક મોડી લાગે આ મને થોડુંક મગનુ જો શાક હવે અને આપડે રોટલી ચોળી ને ખાઈએ ને અંદર તો એ ઉપરથી વધારે મજા આવે અને જ્યારે દાળ આવે ને તો એ દાળ ભાંતજ મતલબ કે મગની દાળ અને ભાત આવે ને તો બે એમાં હેને દાળ થોડીક ફીકી લાગે મતલબ મોળી લાગે થોડી
હા એ તો છે જ એ તો છે.
આમ મગની દાળ અને ભાત બનતી હોય ને ત્યારે હું ભાત બનાવવાની ના જ પાડતો હોઉ. હું રોટલી અને મગની દાળ જ ખાઉં મને રોટલી મગની દાળ ખાવી બઉ મજા આવે. આવી રીતે રોટલી મગની દાળ ખાલી ખાવાની થાય ને તો
હા કાલે અમારે બનાવ્યું તો દો અમે પણ એજ કીધું આને કરતા તા રોટલી ભેગી ખાઈએ ને તો જે મતલબ સરસ લાગે. એના ભાત કરતા એટલે પછી અમે તો અમારું સજેશન આપી દીધું હવે બીજી વખત કઈક ઈમ્પ્રુવમેન્ટ કરીને બનાવે તો સારું બાકી તો અમે આણંદ કી સુઈ હતી. એક છે તે મગ પુલાવ કે મગને હા મગ પુલાવ બનાવે છે. તો એ બહુ ફેમસ છે એ ત્યાં મતલબ લોકો દૂર દૂર થી ખાવા જાય છે તો હવે કઈ રીતે મતલબ એનો ટેસ્ટ અલગ હશે એવું લાગે છે. તમને કેવું કેવું ખાવાનું ભાવે
મને ઓમ તો હવે જો આપડે રેગ્યુલર ખાવાનું એ એ પણ ખુબ ભાવે અને બીજું કે. જંક ફૂડમાં તો થોડોક ઓછો રેશે ખાલી એક સૌથી વધારે પીઝાા ભાંવે છે જંક ફૂડમાં તો અને બીજું કે વધારે પસંદ છે જેમ કે પંજાબી શાક આવે એજ વધારે ભાવે છે. પંજાબી શાક ને પછી તંદુરી રોટલી કે નાન કે એ બધા એમના પર લચ્છા પરોઠા આવેને એવું બધું ખાવાનું વધારે મજા આવે છે. સૌવથી વધારે જોવા જઈએ ને તો પંજાબી શાક ખા મતલબ પંજાબી ખાવાનું વધારે પસંદ છે. અને અમારા આખા પરિવાર માં અમે જયારે હોટલ માં જઈએ ને તો પંજાબી શાક કન મંગાવી અને એ મતલબ પંજાબી ટાઈપ જ મગાવી ગુ ગુજરાતી ના મગાવી કારણ કે ગુજરાતી તો ઘરે બનાવીને ખાતા હોય એટલા માટે એ તો નથી મ મગાવતા જય્યારે ઘણા લોકો એવા ય હોય છે કે જે ઘરે ગુજરાતી ખાતા હોય ને કે હોટલ નું ગુજરાતી ખાવાનું ખાવાની કંઈક અલગ જ મજા આવતી હોય અમને નથી આવતી એટલી બધી
હા હ પણ એ તો બાર અમે હોટલમાં જઈએ તો પંજાબી જ ખાઈએ ગુજરાતી નહી કેમકે એ પ્રોપર ટેસ્ટ ના આવે તો અમે આજ સુધી ગુજરાતી તો હોટલ માં ખાધું નથી પણ એમ જોઈ એને તો પંજાબી હમણાં એક વખત ગયા હતા તો પંજાબી શાક મંગાવ્યા હતા અને બીજું લસણ લસણયા લસણ વાળી નાન આવે તે તમે ખાધી છે?
એવું ના એ નથી ખાધી
એનો ટેસ્ટ મતલબ લસણ જેને ભાવતું હોય ને તેને એને ટેસ્ટ સારો લાગે બહુ જોરદાર લાગે ટેસ્ટ એનો એને બટર સાથે મતલબ તમે ગાર્લિક બ્રેડ ખાધી છે
હા
હા બસ એના જ જેવો ટેસ્ટ લાગે એનો
ગાર્લિક બ્રેડ પણ ખાવાની મજા જ આવી તી અમને એ વખતે અમે એક વાર હેને કઈક સર અમારા ટ્યુશનના સર સાથે અમે સરે પાર્ટી આપી હતી તો એના ભેગુ ગયા હોટલમાં જમવા તો એ વખતે અમે એક ગારલીક બ્રેડ ખાધી હતી અને એજ વખતે ખાધી એ સિવાય બીજી વાર નથી ખાધી હજી કારણ કે આવી રીતે જંક ફૂડને અમારી ફેમિલી મા બધાને ઓછું પસંદ ખાલી એક મને અને જે નાનો ભાઈ છે એ અમને બેને જ વધારે પસંદ બાકી બધાને આ પંજાબી શાક હોય ને તો મતલબ પંજાબી ખાવાનું વધારે પસંદ બીજા બધાને અને એ અમને પણ પસંદ છે એમાં ના નહી પણ આયરુ થોડુંક અમને વધારે પસંદ છે બીજા કોઈને પસંદ ના આવે એટલે કદાચ જવાનું થાય ને હોટલોમાંને એમાં તો પીઝા મંગાવવા થાય ને તો અમે કદાચ એકાદ પીઝા મંગાવીએ તો હું અને મારો નાનો ભાઈ છે એ અમે બને ખાઈએ બીજા બધા ના ખાય
હા એ તો મોટા લોકો તો જનરલી ના ખાય અમે હમણાં લગભગ ત્રણ ચાર દિવસ પેલા મેં મંગાવ્યા હતા પીઝા પાંચ છ દિવસ પહેલા તો એમાં જે તે મતલબ લાર્જ મીડિયમ ટુ લાર્જ સાઈઝ પીઝા મંગાવ્યા હતા ને એક છે તે ગાર્લિક સ્ટીક મંગાવી હતી ડોમિનોઝ માંથી તો એમાં ગાર્લિક સ્ટીક તો ઠીક ઠીક લાગી પણ પીઝા નો જે તંદુરી મતલબ અમે પીઝા મંગાવ્યા હતા તેનો ટેસ્ટ સારો હતો હવે મેં અહીયા મેડમને ચખાડ્યા તો એ એમને તો ના ભાવ્યા ખબર નઈ હવે અમને તો ભાવે છે
અ એટલે એવું છે કે ઘણા ને એવું હોય છે કે નથી ભાવતા હોતા ને ઘણા ને ભાવે છે ખરાબ બઉ
તા અમે છે તે પેપી પો નઈ અને ઈન્ડી તંદુરી પીઝા મંગાવ્યા હતા તો એનો એકદમ મતલબ અમે ખાતાા ને તો ટેસ્ટ આમ સારો લાગે હવે એમને ખબર નઈ કઈ રીતે ના ભાવે અને ગારલીક સ્ટીક હતી તે ઠીક ઠીક હતી તે થોડીક મતલબ મોળી મોળી